કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
તો બસ મેં પણ મજામાં.
સરસ.
હા આ તો વિચારતી હતી કે આજકાલના જે યુવા પેઢી છે એમના સામે કેટલા બધા પડકારો છે.
હા એ તો સાચી વાત છે.
કારણ કે આમ જોઈએ તો યુવાનો જ દેશની સૌથી મોટી શક્તિ છે. દેશનું ભવિષ્ય યુવાનોના હાથોમાં છે પરંતુ આજના યુવાનોને પહેલાં કરતાં વધુ તકો અ સ તકો સાથે વધુ પડકારોનો પણ સામનો કરવો પડે છે.
હા એ તો ઘણી સાચી વાત
કેમ કે આજના યુવાન આજનો યુવાન શક્તિ સપના અને સંભાવનાઓથી ભરપૂર છે પરંતુ તેની સામે અનેક નવા પડકારો પણ ઊભા થાય છે. કારણ કે શિક્ષણ, હા બોલો.
હા અને એમનો એ લોકોએ આમ સામનો કરવો પડ્યો, પડતો હોય છે.
અને આજકાલ તો શિક્ષણ અને કારકિર્દીમાં પણ ભારે સ્પર્ધા જોવા મળે છે. સારા કોલેજમાં મે અ પ્રવેશ મેળવવા માટે પણ ઘણી બધી દોડ હોય છે. નોકરીની અનિશ્ચિંતા, માતા-પિતા અને સમય સમાજ પાસે અને અપેક્ષાઓ અને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મુશ્કેલી કેમ કે સફળતા માત્ર માર્ક્સથી જ નથી પરંતુ કૌશલ્ય પણ એટલું જ મહત્ત્વ છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી આજે અને આજે દરેક ક્ષેત્રમાં આમ સ્ પર્ધા ઘણી વધી ગઈ છે. સરકારી નોકરી લઈ લો. આ કોક ખાનગી ક્ષે ત્ર માં રોજગાર અને ઉચ્ચ અભ્યાસ માટે સતત મહેનત કરવી પડતી હોય છે. અને ઘણી વખત સ્પર્ધાના દબાણને કારણે યુવાનોમાં તણાવ અને નિરાશા પણ જોવા મળતી હોય છે.
હા અને સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ના કારણે આજકાલ યુવાનોને પણ મોબાઈલનું વ્યસન હોય છે. સમયનો સમય બગડે છે. સમય ક્યાં જતો રહે છે એ ખબર નથી પડતો અને સોશિયલ મીડિયા અને મોબાઈલના અધિરેક ઉપયોગના કારણે ઘણીવાર આપણે પોતાના જીવનને બીજાના જીવન સાથે સરખામણી પણ કરતા હોય છે. અને ખોટી માહિતી હા અને ખોટી માહિતી અને સારમય સાર સાયબર ક્રાઈમનો પણ ઘણો ભય વધી ગયો છે આજકાલ અને રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સના કારણે આજકાલ એકાગ્રતામાં પણ ઘણો ઘટાડો થયો છે.
હા એ તો સાચી વાત છે અને સોશિયલ મીડિયા આ જે આમ માહિતીનુ મહત્વપૂર્ણ સાધન છે પરંતુ તેનો વધારે ઉપયોગ યુવાનો માટે પડકાર બની રહ્યો છે.
હા, સાચી વાત છે અને ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષ શીખવા માટે કરવો એ સારી બાબત છે પરંતુ તેના ગુલામ ન બનવું જોઈએ.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આજકાલ લોકો લાઈકસ ફોલો માં જે પોતાની ખુશી શોઘે હોય છે અને એના લીધે એમના માનસિક સ્વા પર પણ ઘણી અસર પડતી હોય છે
હ સાચી આજકાલ આ ઘણી વાર તો યુવાનો આ બધા પડકારોના કારણે પણ ઘણા તણાવમાં ચિંતામાં રહેતા હોય છે અને એના કારણે એમનો આત્મવિશ્વાસ પણ ઘણો વધી જાયી જાય તે આત્મવિશ્વાસ પણ ઘણો ઘટી જાય છે અને એકલતા અને ડિપ્રેશનનો ઘણીવાર તેઓ અનુભવ કરતા હોય છે કારણ કે એમને હંમેશા એક નિષ્ફળતાનો ડર રહેતો હોય છે
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે કે તણાવ ચિંતા એકતા એકલતા અને નિષ્ફળતાનો આમ ડર ઘણા યુવાનોમાં જોતા જોવા મળતો હોય છે અને માનસિક સ્વાસ્થ્ય પર પણ એની ઘણી જ અસર પડતી જોવા મળે છે એના કારણે તે અમુક વાર વિદ્યાર્થીઓમાં પણ અ સફળતા મેળવવાના ઓછા ગુણ જોવા દેખા મળે છે
સાચી વાત છે અને ઘણી વાર સફળતા મેળવવામાં આ એટલો માણસ રચ્યોપૂચો થઈ જતો હોય છે કે ઘણીવાર પોતાની સ્કિલ્સ પર કામ કરી શકતો નથી એની સ્કીલ્સ છૂટી જાય છે કે જેમાં એને સાચે આનંદ મળશે તો હોય છે જેમાં એને રસ હોય છે તો એવું ના હોવું જોઈએ જો તમને કોઈક વસ્તુમાં રસ છે તમારી સ્કિલસ સારી છે કોઈ વસ્તુને લઈને તો તમે એને તમારા ભણતરની સાથે સાથે કામ કરતું રહેવું જોઈએ એના પર પણ કારણ કે ઘણી વાર સફળતા મેળવવામાં આપણી જે સ્કીલ્સ હોય છે એ પણ ખૂબ આપણો સહકાર આપતી હોય છે અને એ પણ આપણે સમજવું જોઈએ કે માનસિક સ્વાસ્થ્ય પણ શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્ત્વનું છે
હા અને બીજો પડકાર તો આજના યુવાનોને સામનો કરવો પડતો હોય છે એ છે બેરોજગારી ડિગ્રી હોવા છતાં પણ ઘણી વખત હવે તો યોગ્ય નોકરી નથી મળતી એ લોકોને અને આજના સમયમાં તો માત્ર ડિગ્રી પૂરતી નથી પરંતુ કૌશ શલ્ય કોમ્પ્યુટર જ્ઞાન સમસ્યા ઉકેલવાની ક્ષમતા હતા અને નવી ટેકનોલોજી શીખવાની તૈયારી પણ એટલી જ જરૂરી છે
સાચી વાત છે અને નવી ટેકનોલોજી અને એઆઈના કારણે સતત નવી કુશળતા શીખવાની પણ ખૂબ જ જરૂર વધી છે આજકાલ કારણ કે હવે એઆઈના કારણે ઘણી બધી એવી નોકરી છે જે લોકોને નથી મળતી તે કારણે લોકોને તમે કીધી આમ ડિગ્રી હોવા છતાં પણ નથી મળતી નોકરી અને રોજગાર માટે માટે તમને ફક્ત ડિગ્રીની જરૂર નથી પરંતુ અમુક સ્કીલ્સ અને અમુક વ્યવહારો અને કૌશલ વ્યવહારું કૌશલ્યનું પણ મહત્ત્વ ખૂબ જ જરૂરી છે
હા એ તો સાચી વાત છે
ને નૈતિક મૂલ્યો અને સંસ્કાર પણ ખૂબ જ ભાગ ભજવે છે કારણ કે ઝડપથી બદલાતી જીવનશૈલી અને પરિવાર સાથે ઓછો સમય વિતાવવાથી પણ ધણી વાર આપણે આપણા મનની વાત આપણા પરિવાર સાથે નથી કરી શકતા અને આપણે એમને કહી નહીં શકતા તો એના માટે પણ ઘણી વાર આપણે ચિંતા અને તણાવ અનુભવ કરતા હોય છે
હા અને આજકાલ તો યુવાનો આમ નશાની લતનો પણ એક પડકાર કહી શકે કેટલાક યુવાનો મિત્રોનું આમ દબાણ ઉત્સુકતા અથવા તણાવને કારણે તમાકુ દારૂ અથવા અન્ય નશાની વસ્તુઓ તરફ વળી જતા હોય છે અને આમાં મા તેમના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પરિવાર અને સમાજને પણ અસર કરતું હોય છે
સાચી વાત છે તમે કિધુ એમ સ્વાસ્થ્ય સંબંધિત પણ પડકારો આજકાલ ખૂબ જ વધી રહ્યા છેએ યુવાનો સાથે કારણ કે જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે કસરતનો અભાવ અને ઊંઘ ઓછી થવી અને તમે કીધું એમ નશા જેવી ખરાબ આદર આદતો તરફ આકર્ષણ એ એમના સ્વાસ્થ્યમાં પણ ઘણું અ અફેક્ટ કરતા હોય છે
હા અને બીજો એમનો પડકાર જોઈએ તો સમય નું યોગ્ય આયોજન ઘણા યુવાનો પાસે આમ કુશળતા હોય છે પરંતુ સમય નું આયોજન ન કરવા કરતા હોવાથી તેમનો તેઓ પોતાના લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા મોબાઈલ મનોરંજન અને અન્ય મનોરંજન માટેની જે વસ્તુઓ છે કરવાની આદત એ લોકોના જીવનમાં સફળ સફળતા માટે અવરોધ બનતી હોય
સાચી વાત છે અને જો યુવાનો સમયનું યોગ્ય આયોજન કરે અને શિસ્તબદ્ધ જીવન જીવે તો આ બધા પડકારોનો સામનો એવો કરી શકે છે સાથે સાથે જે લોકો નવી નવી કૌશલ નવા નવા કૌશલ્યો શીખે નિયમિત વ્યાયામ અને યોગ કરે અને સોશિયલ મીડિયાનો ખૂબ જ મર્યાદિત ઉપયોગ કરે અને પરિવાર અને મિત્રો સાથે જો ખુલીને વાતચીત કરે સકારાત્મક વિચારસરણી રાખે તો આ બધા પડ પડકારોનો તેઓ ખૂબ જ સારી રીતે સામનો કરી શકે છે
હા અને સંસ્કાર અને મૂલ્યોનું પણ અ જતન કરવું જોઈએ આધુનિકતા જરૂરી છે પરંતુ તેના નામે પોતાના સંસ્કાર પરિવાર ના મૂલ્યો અને વડીલો ન આદર આપડે આમ ભૂલી જવું ના જોઈએ એ યોગ્ય નથી અને આધુનિકતા અને પરંપરા વચ્ચે સંતુલન જ સાચો વિકાસ છે
હા એ તો તમે ખુબ સાચી વાત કીધી અને યુવાનોની સમાજ પ્રત્યે પણ ઘણી બધી જવાબદારી છે કે સારા નાગરિક બનવું પર્યાવરણનું રક્ષણ કરવું મતદાન કરવું અને કાયદાનું પાલન કરવું સમાજસેેવામાં ભાગ લેવો દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને આજના યુવાનો સામે માત્ર પોતાની કરિયર બનાવવાનો નથી પરંતુ પર્યાવરણનું સરક્ષણ સ્વચ્છતા અને મતદાન સામાજિક સેવા અને જવાબદાર નાગરિક બનવાનો પણ પડકાર છે.
સાચી વાત છે. અને તમે કીધું એમ કે પડકારો તો દરેક યુગમાં હોય જ છે. પરંતુ આજના યુવાનો પાસે તકો પણ ઘણી વધારે છે. અને જો એ લોકોને યોગ્ય દિશા શિસ્ત મહેનત અને આત્મવિશ્વાસ હોય તો એ લોકો પડકારને તકમાં પણ બદલી શકે છે.
હા એ તો સાચી વાત છે. અને પડકારોને આમ તકમાં કેવી રીતે ફેરવીએ એ માટે તો આપડે ઘણું પાલન કર પડતે કે સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવો જોઈએ નિયમિત મહેનત અને શિસ્ત રાખવી જોઈએ. નવી કુશળતા શીખવી શીખતા રહેવું જોઈએ. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. સારા પુસ્તકો વાંચવા જોઈએ. જો તમે આ બધું કરો પણ તમે જીવનમાં સફળતા મેળવી શકો છો. અને એ પડકારોનું દ્રઢતાથી સામનો પણ કરી શકો છો.
એક તો તમે ખૂબ જ સારી વાત કીધી અને જો યુવાનો આજે જે નિર્ણય લે છે. એ જ આવતીકાલના ભવિ ભારતનું ભવિષ્ય નક્કી નક્કી કરે છે. એટલે નિર્ણય શક્તિ પણ વિકસાવાવવી ખૂબ જ જરૂરી છે. અને પડકારોથી ડરવું જોઈએ નહીં. કારણ કે પડકારો જ તમને મજબૂત છે.
હા એ તો સાચી વાત છે.
હા.
પડકારો જીવનનો અંત નથી હોતું, પરંતુ નવી શરૂઆત હોય છે. દરેક પડ કારને આપણે વધુ મજબૂત વધુ સમજદાર અને વધુ સફળ બનાવવું જોઈએ.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કરી.
વાંધો નહી સારું સારું ચલો સારું.